હલો કેમ છે ભાઈ?
બસ મજામાં કેમ છે તું?
બસ મજામાં હવડે જ હાલ માંથી કોલેજમાંથી હવડેજ આવ્યો જસ્ટ હમણાં જ આવ્યો.
કેમ આજે બો લેટ થઈ ગીયો?
આજે જાવા દો ની સર એ અમને શોટ લિસ્ટ જે નામ કરેલા હતા ને તેમાંથી અમને પેલા તો ક્લાસ માંથી બહાર બોલાવીએ બધાને ભેગા કર્યા અને પછી પ્રિન્સિપલ હોફિસે લઈ ગયા ને પછી કામ હો કામ સોંપેલું હતું ચેક કરવા લાગ ગ્યા હતા એટલે હવડે બીઝી બોવ હતા.
એવું કે પછી આવ તમારું કામ થઈ ગયું બધું પેલું.
નહી હવડે તો હવે સાત દિવસ તો મારાથી કોલેજ નહી અવાશે એટલે હજુ કામ પૈતું નથી એટલે જરાક સાત દિવસ જેવું ચાલશે.
હજુ કાલે બી ની આવવાનું એટલે.
હા કાલે પણ ની અવાશે કેમકે સાત દિવસ સુધી કામ પડશે નહી એટલે સાત દિવસ કોલેજ તો ની જ જવાશે કેમ કે કામ બોહ જ છે એટલે તમે જરાક જે કોલેજમાં જે ચાલશે તે મને અ પલા પિક્ચર સેન્ડ કરજો હને પેલા દાખલાના ને એવા.
હા કે કઈ નઈ હવે આજે તો બધા જ લેક્ચર તો ચાઈલા કોલેજમાં તો.
એ બધા ચાઈલા મુલ્લાસરે શું ચલાવ્યું બી એમાં?
મુલ્લા સરે હું કે પેલા આપડું કોઈ ચેપ્ટર છે ને ચાલતું છે તેજ ચલાવ્યું. એમાં હું કેય કે આપડુ શેરબજારનુ કીધું શેર બજાર માં. કેવી રીતે બધું ડ ડાઉન ને પેલું થાય તે.
બરાબર એટલે કે પેલું મૂડીકરણ વાળું ચાલતું છે તે ચેપ્ટર ચાલ ચલાવ્યુ.
હા મૂડીકરણ વાળું શેરબજાર ના વિશે એમ કીધું સરે. શેરબજારમાં ભાવ જયારે પેલું આપડાને શેર એડવાન્સ માં મળે પેલું .
બરાબર છે એટલે બરાબર છે, એટલે સેજાર નીચે જાય ત્યારે આપડે અ, ખરીદી લેવાના અને ઉપર જાય ત્યારે આપડે વેચી દેવાના એમ ને? હા.
હમ, સર એમ કીધું બોનસ મળે ત્યારે સર ઓટોમેટિક ઉપર હોય છે ડાઉન થઈ જાય ત્યારે આપણને એવું લાગે કે નુકસાન થ્યું છે પણ એક હાથે બોનસમાં બે શેર મળે આપણને ને પાછોથી એનો ભાવ ઉ ઓટોમેટિક પાછો ઉપર આવી જાય એટલે પાછું પ્રોફિટ માંગી લે.
બરાબર છે તેમનો વિચાર સારો છે સ અ માર્ગદર્શન આપનને આપતા હશે એટલે સારું કેહવાય આમ આપડે બી જીવન માં એવું ઉતારવું જોઈએ કે આપડે બી અ સ અ ફ્યુચરમાં એવા અ નાણાંની એવી મૂડી મૂડીરોકાણ કરવું જોઈએ કે આપણેે તેમાંથી અ વધુ નાણાં પ્રાપ્ત કરી શકીએ અને આપણું ફ્યુચર બ્રાઈટ બનાવી શકીએ એવું આપણે કઈ આયોજન કરવું કરવું જોઈએ.
હમ, બરાબર છે. હવે એટલા સારા બુમ્મસ કરાવવા બધું
બરાબર છે. સ્ટેસ સ્ટેટમાં શું કરાયું સરે, અક્ષય સરે શું કરાયું?
સર આજે દાખલો કરાવ્યો સ્ટેટમાં.
બેટમાં કામ કયો દાખલો કરાયો?
એટલે આપડ કાલે અમેની આવેલા તેમાં તમને જે કરાવેલો ને તેમાંનો જ છે સેમ દાખલો. પેલા આપડા ડી નઈ હમણાં એક નવો ટોપિક ચાલુ કરશે ડી વારો તમને. કાલે એક દાખલો એક દાખલો પેલા કરાવ્યો પછી આજે એક નવું ચાલુ કર્યું ટો કઈક નવા ટાઈપના દાખલાઓ હે.
બરાબર છે. નવા નવા દાખલાને નવા સૂત્રવારું કરાયું હશે તેમાં આમ કેવું છે? રીત સારી છે કે એ જરાક મુશ્કેલ છે. દાખલા ગણવામાં કેવું છે ઈ જ છે કે પહી
હોવે નહીં એ તો સેમે જ છે ખાલી, જરાક ખાલી સૂત્રોય અલગ છે. બાકી એ રીત આખી સેમ જ છે, ને આપડો જે સવાલ આવે ને તીમાં હું કઈ લ ખેલો રહેે તે હિસાબથી આ સુત્ર લેવાનો એમ.
બરાબર છે, એટલે આપડે કરવું હોય તો સહેલું જ છે એમને
હા એકદમ, ખાલી સૂત્રો ખાલી યાદ રહેવા જોઈએ. ને ક્યારે આ સૂત્ર અપ્લાય કરવાનું તે ખાલી યાદ રાખવાનું, બસ એટલું જ છે.
બરાબર છે. અ તો જવા દેવાની વાત અમારે કલેક્ટર કચેરી પર અમારે સરે મોકલ્યા હતા અને વરસાદ બી બવ હતો તો રિક્ષામાં બેસીને અમે ક્રેવી છે પછી ભારગવ ભારગવ તો ગાડી પર ગયો રેન્કોટ કરીને પરંતુ ક્રેવી છે પછી બીજા બે ત્રણ ફ્રેન્ડ હતા તેના સાથે રિક્ષામાં અમે ગયા એટલો વરસાદ હતો અને છત્રીમાં અ ભીંજાઈને ગયા અને કલેક્ટર ઓફિસમાં ત્યાં ગયા તો સરે અમને આવુ આવુ કીધું કે આવુ આવુ, કામ છે તમારે તો આવું કરવાનું છે તો તમારે સાત દિવસ આવવાનું છે એમ કીધું એટલે પછી તે પ્રમાણે તેમાં કામ કરવા લાગ્યા એટલે પછી ફોન બી ની ઉચકાય અને એવું થયું એટલે બીઝી હતા એટલે પછી કેમનું મેળ પડે પછી કોલેજનું બી આપણને લાગે પણ સાત દિવસ તો એવા નીકળી જશે કે સાત દિવસ માં શું ચાલ્યું તે પણ ની ખબર પડશે, એટલે જરાક તમે ચાલે તો આ આમ દાખલા ને પછી અકાઉન્ટ છે, પછી સ્ટેટ છે, એવુંમાં જે લખાવે ત સર મો અ-અ સ સર જે લખાવે તે પહિ માર્ગદર્શક આપે તે મન જાક કેતા રેજો ત મ મને જક સરળ પડશે.
હમ, બરાબર છે. એ તો મેં તને બધું કર લેવા. મોકલી આપા બધું.
બરાબર છે તો કાલે કોલેજ જવાના હશે ને તમે?
હમ, કાલે બી હવે વરસાદ તો બો સે પણ જાવા જ પડશે કોલેજમાં.
અમારે તો સાડા દસ નો ટાઈમ કીધું એટલે સાડા દસે તા પહોંચી જવા પડશે એટલે મારે કાલે વહેલી ઉઠીને વહેલું જવા પડશે, નીકળી જવા પડશે નવેક વાગે નીકળી જાવા પડશે તો મે સાડા દશે તા પહોંચી જાવ પડશે.
તો કાલે કાલે પાસું જવાનું અવે એટલે આખું અઠવાડિયું. ને પછી પાછા પાસો પેલો કેમ્પમાં જાવાનો અહે ને?
હ, તેજ ને અવડે એટલું કોલેજ આવવાનું એમ પોસિબલ જ નથી કે એવું છે ને સાત દિવસ આ કલેક્ટર કચેરીમાં જવાનું છે ને સાત દિવસ અમારો કેમ્પ રાખ એટલે ચઉદ દિવસ તો એમા એટલું પેલ અ અમે અટવાવાના છે કે પછી કોલેજ અવાવાનું નથી કેમ કે બીજી તારીખ થી સાત દિવસ સુધીનુ એટલે કે સાત ને કેટલા થાય? દસ દસ તારીખ બાજુ અમે આવશું એટલે કોલેજ તો અધી પ્રોપર ચાલુ બી થઈ થઈ ગયેલી હશે, વચ્ચે વચ્ચે બે ત્રણ લેક્ચર
હ.
હલો! હા.
હ, બોલ! અવાજ જક અટકતો અતો તારો.
હા, બરાબર. નેટવર્ક ઈસ્યુ હશે એટલે જક એવો અવ અવાજમાં જરાક મુશ્કેલી આવતી અહે.
હ, તેતો હવે વરસાદ વાળું ને એટલે એવું થાય હવે.
બરાબર, આજ તો આખો આખો દાળ આખો દિવસ જ ને કાલે પણ બો વરસાદો હતો. તો ને આજે પણ એવો વરસાદ પડે છે કે અ અ ઉભી રેવાનું નામે જ નથી લેતો કે અને સત્તાવીસ તારીખ સુધી આગાહી પણ છે.
હ, અંબાલાલ પટેલ ની.
હા, અંબાલાલ અંબાલાલ કાકા આપણે જે આગાહી કરે તે આપડી સાચી જ પડે છે.
હ.
નો અનુભવ એવો છે કે આપડે જે તારીખ જાહેર કરે છે તે તારીખે વરસાદ કરે જ છે એ આ એમની અનુભવ બોલે છે.
હમ, અમણાં વરસાદ પડે કે ની તારા અયા?
હા, અવડે વરસાદ પડ્યા કરતો છે વ વધારે પડતો હતો ને મેં આયવો રિક્ષામાં ત્યારે એટલું અંધારુ પારેલું હતું કે જાણે કે એટલું તુફાન મચાવી જાવાનું ઓય ને અટલો વરસાદ પડવાનો પરંતુ જરા જરા પડી પડીને પછી ઘરે પહોંચી ગયો મેતો એટલે સારું પયડુ બૉ ભીંજાયો ની.
હમ, પછી અમણાં હું જઈમો કે ની?
હા, બાપરે જમેલું . બપોરે જ આ હેવી લંચ થઈ ગયેલો હતો એટલે પછી આવડે તો ઘર જઈને તો ન જમ્યો. પરંતુ ચાય પીવાનું પણ બાકી છે તે હ પી. જ્યાંક પેટમાં આપડે સ્વાસ્થ્યને બી આપડે પાચન કરવા પડે એટલે લિમિટ માં આપડે ખાવા પડે.
હમ બરાબર છે તો પછી આજે હમાં વાચવાનો હવે.
તો જે લેક્ચર આપડા અમારા મિસ થયા છે જેમ કે સ્ટેટ છે, બીએ છે, તેમાં જ આ સ્ટેટ ના પિક્સ તમે સેન્ડ કરશો તો મેં પછી તે નોટબુક મારી નોટબુકમાં ઉતાળને એમને પછી તે દાખલાની મેથોડ્સ સમજી લે એમને પછી બીએ માં જે જે વ્યાખ્યા છે મુદ્દા છે તે જરા ધીરુ ધીર લખવા માંડુ. એટલે શું એક્ઝામ માટે બી આપડું સારું પડે.
હ એક્ઝામમાં તો એ થઈ જહે જોતા, બે મહિના બાકીને એક્ઝામ નતો. આપડે તો કઈ ઓક્ટોબરમાં છે ને ઓક્ટોબર ની બાવીસ તારીખ થી ટાઈમ ટેબલ આવી ગયેલુ.
ટાઈમટેબલ હા જોઈલું એટલે મતલબમાં કે ટાઈમટેબલ નવું આવેલું છે?
હા નવો એટલે હમણાં પાછો આવેલો હતો પેલું આપણો ગ્રુપ માં.
આપડે એટલે કે ઇન્ટરનલ, ઇન્ટરનલ ઓક્ટોબરમાં છે કે સપ્ટેમ્બર માં આવી જશે?
નહી સપ્ટેમ્બર તો આવી જહે સપ્ટેમ્બર માં ઇન્ટરનલ.
ઇન્ટર્નલ સપ્ટેમ્બર માં આવી જશે કે?
હમ. પછી ડાયરેક્ટ પેલી આવી જાહે એક બે અઠવાડિયું માં આપડી એક્સટર્નલ. એટલે દિવાળી પેલા આપડી પટી જાહે આ સેમ ની એક્ઝામ.
એ બી આ કોલેજ વાળ ને એટલો વિચાર સારો છે કે આ કોલેજ દિવાળી, દિવાળી પેલા આપડે એક્ઝામ લેવાઈ જવાય એટલે આપડે ફ્રી, ફ્રી થઇ જાય એક્ઝામ થી.
પછી આપડો ઇન્ટર્નશીપ કરવાનોને એમ જ ટાઈમ નીકળી જહે દિવાળી પર.
હા ઇન્ટર્નશીપ જરાક આપણને એક્સપિરિયન્સ માટે એ લોકો છ મહિના જે કોર્સ કરાવે છે પરંતુ આપડા ક્લાસ આ એની માર્ગદર્શિક લઈને આપણે કોર્સ કરતા રહેવું જોઈએને એ પ્રમાણે આપણે કામ કરવાનું એક્સપિરિયન્સ મળે.
એટલા માટે આપડો કોર્સ એ મેન જરૂરી છે.
એ કોર્સમાં તું કાં જવાનો કોર્સ કરવા?
જે આપણા ધ્રુમિલકનને ફ્રેન્ડ છે તેને આપડણે વિચારેલ છે તો બધા ગ્રુપમાં સાથે જ જઈશું ને? ત તમને પણ કીધેલું જ હશે ને.
હા ધ્રુમિલ તે વાત કરેલી જ છે ત્યા એક ઓફિસ છે તેમાં. એટલે દસ જન કે એવા જણ બોલાવશે એટલે આપડે કલાક લખવાનું.
જેમ આપણે જેમ ફ્રેન્ડ સાથે, આ સાથે રહીશું તેમ આપણા અ કામ કરવાની ટેવ પછી અનુભવ આપડું નેચર ફ્રેન્ડ નેચર આપણું સુધારશે મતલબ કે નવા નવા લોકો સાથે આપડે મળીશું તો થોડુ એક્સપિરિયન્સ વધશે કામ કરવા પ્રતિ.
હા બરાબર છે પછી તો હવે બીજું શું કરે, હું કરે.
બીજું તો કઈ નહી હવે તમારો ફોન હવે અ આવ્યો છે તો પછી સ્ટેટ નું પેલું દાખલા તમારે જે સેન્ડ કરશો તે લખી એના પછી મેં જરાક વાર આરામ કરીશ ને પછી ખાઈને પાછો સુઈ જઈશ.
હા હવે બસ તો ચાલ તો મળીએ આપણે કાલે.
ચાલ તો કાલે તો મળીશ નહી પરંતુ મારે બી જવાનું છે એટલે ચાલો મળીશું એક સાત દિવસ પછી.
હા કઈ નહી ચાલ.